તમે કેમ છો
હું પણ મજામાં છું મારી અવાજ આવે છે.
રા તમારી પા આજે આપડણે કયા રીતે પરવાત કરવાનો છે.
આજે આપડે છે ને તમે જોઈ જ રહ્યા છે કે આજનો કો સિટીઝન લોકો માટે ઘણા બધા વૃદ્ધાશ્રમો ને એ બધા ખુલી ગયા છે. તો આજે આપડણે જેને સિનિયર સિટીઝન વિશે વાત કરીએ ને તો હું તમને એના વિશે જણાવું ને કે માનવ જીવનની યાત્રામાં અ સિનિયર સિનિયર વયસ્ક અવસ્થા એટલે કે સિનિયર સિટીઝન તરીકે ન સમય ગાળો એ કોઈને નિવૃત્તિ કે વિરામ નથી પરંતુ અનુભવોના માથા સાથે જીવનની એક તદ્દન નવી અને ખુબ જ સુંદર શરૂઆત છે આ ઉંમરે આવીને વ્યક્તિ જયારે પાછળ વળીને જુએ છે ત્યારે તેને સમજાય છે. કે દોડધામ ભરેલા જીવનમાં તેને કેટ કેટલી જવાબદારીઓ નિભાવી છે કુટુંબો કુટુંબિક ફરજો સંતાનોની ઉછેર અને આજીવિકા કમાવાની મથામણ માં ક્યાંક ને ક્યાંક પોતાનું અંગત જીવ જીવન પાછળ છૂટી ગયું હોય એવું લાગે છે તેથી જ આ આખો એ નવો નવો સમય એ પોતાની જાતને ફરી ઓળખવાનો પોતાના સપનાઓને નવીસરથી જીવવાનો અને વર્ષેથી અધૂરી રહી ગયેલા. ઈચ્છાઓને પૂરી કરવાનો એક ઉત્તમ અવસર છે આ આ સોનેરી સમયને વેડફવાને બદલે તેનો સાચો સદુપયોગ કરવો. તે આ ઉંમરની સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન બની રહે છે મોટા ભાગે એવું જોવા મળે છે. કે નિવૃત્તિ પછી અચાનક એકલતા ઘેરી વળે છે અથવા તો સમય પસાર કરવો મુશ્કેલ બની જાય છે પરંતુ જો જીવનની જીવન પ્રત્યે નો દ્રષ્ટિકોણ હકારાત્મક રાખવામાં આવે તો આ ઉમર જીવનની સૌ થી શાંતિ સૌથી વધુ શાંતિપૂર્ણ અને આનંદદાયક વ્યવસ્થા બની રહે છે. આ ઉંમરે ઘણા સમય આ ઉંમરે સમયના ઘણા સમય ના સાચા આયોજનની શરૂઆત પોતાના સ્સ્થ અની સંભાળથી થાય છે કારણ કે નિરોગી શરીર જ તમામ સુખો નો પાયો છે. સવારના શાંત વાતાવરણ વાતાવરણમાં વહેલા ઉઠીને ખુલ્લી હવામાં ફરવા જવું હળવી કસરત કરવી અથવા યોગ અને પ્રયા પ્રાણાયામો નો સહારો લેવો એ શરીર માટે મનને બિલકુલ પ્રફુલ્લિત રાખે છે. પ્રકૃતિ ની. જીવન પ્રકૃતિની નજીક આવી વીતેલી. થોડીક ક્ષણો આખા દિવસ માટે નવી ઉર્જા પૂરી પાડે છે. અ વધેલી ઉમર ની શારીરિક તકલીફો સામે લડવાની શક્તિ આપે છે. આથી જ આહાર વિહાર ના વિહારમાં સમય રાખવો અને ડોક્ટરની સલાહ મુજબ નિયમિત તપાસ કરવી. એ પણ સમયના યોગ્ય સંચાલનનો એક ભાગ જ છે. કારણ કે બીમારીઓમાં સમય બગાડવા કરતા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું. ઘણું સારું છે માનસિક રીતે સક્રિય રહેવા માટે નિયમિત વાંચન કરવુ કોયડાઓ ઉકેલવા અથવા નવી ટેકનોલોજી અને સ્માર્ટફોન વાપરતા શીખવુ એ પણ એક સારો વિકલ્પ છે, આજના આજનો યુગ ડિજિટલ છે, ત્યારે વડીલો જો દેશ દુનિયાના સમાચારોથી માહિતગાર રહે તો નવી પેઢી સાથે એકદમ એક કદમ મિલાવવાનો પ્રયત્ન કરે તો તેમની વચ્ચે નો વૈચારિક અંતર પણ ઓછો થાય છે અને વાત કરવામાં પણ નવા દ્વાર ખુલે છે, તમે તમને શું લાગે છે, આ વિષય પર તમે મને જણાવો ને
હા હા તમને તો એના વિશે ઘણી બધી ખબર છે. તમારા જેટલી તો નહીિ પરંતુ હા થોડીક ઘણી મને પણ ખબર છે, કે જેમ તમે કહ્યું ને કે સિનિયર સિટીજન તો એમાં તો મને એવું લાગે છે, કે હા દરેક વ્યક્તિ એટલે પોતાનું છે જે જીવન છે તો એમા જે વૃદ્ધ લોકો છે તમે જે ક યોગ કરતા રહેવું જોઈએ. પ્રણા નામ કહેવા જ કરતા રહેવું જોઈએ. તો એટલે છે ને જો વ્યક્તિ એ પોતાનુ સ્વાસ્થ્ય ને સારું રાખતું હોય. તો તો હુ એવુ માનુ છુને, કે તેનું જે જીવન છે તો એ છેને હંમેશા માટે છેને. બની રહ્યો છે અને કોઈ પણ એના પર મુશ્કેલી નથી આવતી તો મારું તો એવું માનવું છે.
હા તમારી વાત એકદમ સાચી છે, અને સિનિયર્સ શણ નો બહોળો અનુભવ એ સમાજ માટે એક બહુ મોટી સંપત્તિ સમાન છે, આ ઉંમરે સદુપ આ ઉંમરે સદુપયોગનોો એક અદભુત માર્ગ છે કે જે પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ નવી પેઢીઓને અથવા આસપાસના લોકોને આપવો ઘરના બાળકોને સંસ્કાર આપવા તેમને વાર્તાઓ કહેવી અને જીવન ના મુશ્કેલી મુશ્કેલ સમયમાં સાચું માર્ગદર્શન ના એ પરિવારને એકતા તાંતને બાંધી રાખે છે આ આ બધા સિવાય જો સ્વાસ્થ્ય પર સ્વાસ્થ્ય સાથે સાથ આપ આપતું હોય તો સામાજિક કાર્યોમા જોડાવો સ્વૈચ્છિક સંસ્થાઓમાં સેવા આપવી અથવા આસપાસના ગરીબ બાળકોને ભણાવવા જેવા કાર્યો કરવાથી આત્મસંતોષ ની અદભુત અનુભૂ થાય છે જય્યારે વ્યક્તિ કોઈ અપેક્ષા વગર અન્ય અન્યની સેવા કરે છે ત્યારે તેનું જીવન સાર્થક લાગવા માંડે છે, અને નિવૃત્તિ પછીની શૂન્યતા આપોઆપ ગાયબ થઈ જાય છે, પરોપકારની બરોપકારની આ ભાવના મનને ક્યારેય ઘરડું થવા દેતી નથી અને જીવન જીવવાનો એક નવો હેતુ પૂરો પાડે છે. ઘણી વાર યુવાનીમાં સમય અને પૈસાની મર્યાદાના કારણે સંગીત ચિત્રકળા બાગકામ કે લેખન જેવા અનેક શોખો અધુરા રહી જતા હોય છે. જેમ કે જેમને પૂરા કરવા માટે આ સમયની શ્રેષ્ઠ આ સમય થી શ્રેષ્ઠ બીજો કોઈ સમય ન હોઈ શકે અને ઘરના આંગણે કે ગેલેરીમાં નાનો બગીચો બનાવીને છોડવા ઉછેરવા. તેમને રોજ મોટાં થવા જોવા કે માનસિક તણાવ દૂર કરવાનો ખુબ જ સારો ઉપાય છે. તેવી જ રીતે મનગમતું સંગીત સાંભળવું કે ભજન કીર્તનમાં સમય વિતાવવો અને આધ્યાત્મિક શાંતિ આપે છે મનને આધ્યાત્મિક શાંતિ આપે છે. આ ઉંમરે ઈ ઈશ્વર ભક્તિ અને સત્સંગ તરફ વળવું એ મનને ભટકતું અટકાવે છે અને આંતરિક આનંદની અનુભૂ કરાવે છે ધાર્મિક પુસ્તકોનું વાંચન કે તીર્થયાત્રાઓ કરવાથી મ જીવન પ્રત્યેની સમજ વધુ ઊંડી બને છે અને ભવિષ્ય પ્રત્યેનો કોઈ પણ અજાણ્યો ભય કે ચિંતા દૂર થઈ જાય છે. સમાન વિચારધારા ધરાવતા મિત્રોનું મંડોળ બનાવવું. સાંજે કોઈ બગીચા કે ક્લબ પાસે જઈ બેસી જૂની યાદો તાજી કરવી. હસી મજાક કરવું એ જીવનનાં એ જીવનના વર્ષો બદલાવી દે છે લંબાવી દે છે કારણ કે હાસ્ય એ દુનિયાને સૌ થી મોટી દવા છે અને અંતમાં મેં તો અને જીવનનાં આ અંતિમ પડાવમાં સૌ થી મોટી બાબત એ છે કે ભૂતકાળનાં અફસોસ અને ભવિષ્યની ચિંતાઓ છોડીને વર્તમાન ક્ષણને પૂરેપૂરી માણવી. સંતો સંતાનો પોતાના જીવનમાં વ્યસ્ત હોય ત્યારે એકલતા અનુભવવાને બદલે પોતાના આ સ્વતંત્રતાનો આનંદ લેવો જોઈએ. આ ઉંમરે તમામ પ્રકારની સ્પર્ધાઓ ઈર્ષા અને અહં કારથી પર લય થઈને શાંત નદીની જેમ વહેવા નો સમય છે જે વડીલો જે વડીલો સમયને સમયની બદલાતી ગતિને સ્વીકારી પોતાનાં વિચારોમાં લવ ચિકતા રાખે છે તે હકારાત્મક અ અભિગમ અપનાવે છે તેમનું ઘડપણ પણ ખૂબ જ ગૌરવશાળી અને આર આદરણીય બને છે. અને અંતમાં તો બસ એટલું જ કહી શકું છું. કે જીવનમાં જે પણ આપણે આખા જીવનમાં જે પણ છૂટી ગયું છે એને ફરીથી પોતાના શોખ હોય કે પછી કંઈ પણ હોય જેને જીવવાનો એક એક તક એટલે કે સિનિયર સિટીઝન જીવન. તમે શું કહેશો આ વિષય પર?
સાચી વાત છે તમારી. નાગરિકો જે છે એ આપણા સમાજના છે ને અમૂલ્ય એક ખજાનો છે તેઓ પોતાના જીવનના લાંબા અનુભવ દ્વારા પરિવાર સમાજને ઘણું આપ્યું છે તેમના અનુભવ અને માર્ગદર્શન થી છે ને આપણા જીવનમાં યોગ્ય નિર્ણય લઈ શકાય છે. આજના સમયમાં ઘણા વૃદ્ધ લોકો એકલતા અને આરોગ્યની સમસ્યા છે ને છે ને અવગણનાનો સામનો કરી રહ્યા છે. તેથી આપણું એક કર્તવ્ય બને છે કે આપણાં પોતાનો પોતા જ વૃદ્ધો છે. તેમનો આદર કરવો જોઈએ તેમની કાળજી લયવી જોઈએ. અને તેમની સાથે છે ને તેમને પ્રેમ આપવું જોઈએ, વૃદ્ધ લોકોને આશીર્વાદ જીવનમાં સફળતા અને સુખ આપે છે. સરકાર પણ વૃદ્ધ નાગરિકોના કલ્યાણ માટે, કેટલી બધી યોજનાઓ જેમ કે પે યોજના આરોગ્ય સેવાઓ અને મુસાફરી જેવી રાહતો એ આપતી હોય છે. આપણા સમાજ અને પરિવાર પર જવાબદારી છે અને વૃદ્ધ લોકો એ સમાન પૂર્ણ જીવન મળે છે. અંતમાં તો એક વાત એવું છે ને. કે આપણેે કહીયએ જે વૃદ્ધ છે ને તો તેનાથી આપણું ઘર છે. કેટલે કર એવું આપડણે કહીએ છીએ. કે વૃદ્ધો છે તો આપણું ઘર છે, કદાચ આપણે કોનું ભાગ્ય મ ખ છે કદાચ આપણે એ છે આપણી સાથે, તો આપણે એટલા બધા આગળ છીએ. અને હું તો એવું કહ છું ને કે આપડા પર ને વૃદ્ધો નો હાથ છે ને. એ હોવું ખૂબ જરૂરી છે, જયારે ઘરમાં જોઈએ છે. નાના બાળકો હોય છે, પોતાના દાદા દાદી સાથે રહે છે ને. તે બાળકનો સંસ્કાર જોવો. અને જે દાદા દાદી વગર રહેતા હોય તે તે બાળકના સંસ્કાર જોઓ. તેમાં ઘણો એવો ફર્ક દેખાય છે, તો હું તો એવું માનું છું ને. કે બાળકને સંસ્કાર આપનાર છે ને એ વૃદ્ધો છે, કારણ કે એ આપણા કરતા વધારે દુનિયા જોયેલી છે. અને આપણા કરતા વધારે જાળકાન છે, એટલા માટે તો હું એવું કું છું. કે દરેક બાળક એ પો દરેક બાળક એ છે ને. એ પોતાના દાદા અને દાદી નાના નાની જે છે. જે હોય તેમની સાથે રહેવું જોઈએ. તેથી છે ને તે ખુબ આગળ જઈ શકે છે, અને તેનું ભવિષ્ય પણ સુધર સુધરશે. અને તે બાળક છે ને તેમાં સંસ્કારોની કમી નહી આવશે. એ વાત પર હું માનું છું. તો ચાલો તમારી સાથે તો વાતો કરીને મને એટલી તો ખબર પડી ગઈ. કે કારણ કે મને આ મુદ્દા એટલી બધી વધારે કઈક જાણકારી નહ હતી. ચાલો તો તમારી સાથે વાત કરીને મને ખુબ સારું લાગ્યું પાછું મળીએ આપડે ક્યારેક એવા જ કોઈ ટોપિક પર.
હા ચાલો.